કેવી છે દિવસ પછી વાત થઈ રહી છે.
હા જીવન એટલું વ્યસ્ત થઈ ગયું છે કે સમય જ નથી મળતો. આજે ખાસ કરીને મેં વિચાર્યું કે તારી સાથે લાંબી વાત કરવી છે.
બહુ સારું કર્યું. મને પણ વાત કરવાની ઈચ્છા હતી. ખાસ કરીને આજકાલ શિક્ષણ વિશે પર બહુ વિચાર આવે છ. છે.
હા સાચું જ છે. આજે શિક્ષણ પ્રણાલી કેટલી બદલાઈ ગઈ છે. આપના સમયે અલ અને આજના વિદ્યાર્થીઓ ના સમય વચ્ચે બહુ મોટો ફરક છે.
એકદમ સાચું, પહેલા તો શાળામાં શિક્ષકનું ખૂબ માં રાખવામાં આવતું. વિદ્યાર્થીઓ ખૂબ જ શિસ્તબંધ હતા, હો થોડો બદલાવ આવી ગયો છે ને?
હા હવે વિદ્યાર્થીઓ વધુ ટેકનોલોજી તરફ આકર્ષિત છે. મોબાઈલ, કોમ્પ્યુટર અને અન્ય સધનો ના કારણે અભ્યાસ કરવાની રીત બદલાઈ ગઈ છે.
હા મને પણ લાગે છે કે ટેકનોલોજીનો ઉપયોગ યોગ્ય રીતે થાય ને તો વિદ્યાર્થીમાં તે ખૂબ જ લાભદાયક બની શકે છે.
બરાબર કહ્યું. ઓનલાઈન અભ્યાસ થી વિદ્યાર્થીઓના ઘરે બેઠા પણ જ્ઞાન મળી શકે છે, પરંતુ બીજી બાજુ ધ્યાન ભંગ થવાની શક્યતા પણ ઓડરે છે.
હા ખાસ કરી નાના બાળક કો માટે તો મોબાઈલમાં અભ્યાસ કરતા કરતા રોમૌમાં વધુ સમય વિતાવે છે.
સાચું છે. શાળાનું વાતાવરણ પણ મહત્વપૂર્ણ છે. મિત્રો સાથે બેસીને અભ્યાસ કરવાથી સમજ વધુ સારી થાય છે.
હા અને શિક્ષકો સાથે સીધી વાતચીત કરવાથી પણ ઘણી બાબતો સરળ બની જાય છે.
તને યાદ છે આપણા સમયમાં શિક્ષકો કેટલા કડક હતા.
હા પરંતુ તેમની કડકાઈમાં પણ પ્રેમ હતો. તેઓ વિદ્યાર્થીને સાચા માર્ગે દોરવા માંગતા હતા.
આજકાલના શિક્ષકો પણ પ્રયત્ન કરે છે, પરંતુ વિદ્યાર્થીઓ નું ધ્યાન ખેંચવું થોડું મુશ્કેલ બની ગયું છે.
આજકાલ વિદ્યાર્થીઓ પાસે ઘણા વિકલ્પો છે, તો એ ઝડપથી બોર થઈ જાય છે.
તો શિક્ષણમાં નવી-નવી રીતો અપનાવી જરૂરી છે, જેમ કે પ્રયોગાત્મક અભ્યાસ, રમતમાં શીખવવું વગેરે.
અને વિદ્યાર્થીઓએ તેમની રસ મુજબ વિષય પસંદ કરવાની પણ તક આપવી જોઈએ.
સાચું છે. દરેક વિદ્યાર્થીની ક્ષમતા અલગ હોય છે. બધાને એક સરખા માપદંડ માપવું યોગ્ય નથી.
હા કેટલાક વિદ્યાર્થી વાંચનમાં સારા હોય છે, તો કેટલાક રમત ગમતમાં.
અને કેટલાક કલા ક્ષેત્રમાં પણ ખૂબ આગળ હોય છે.
હા તેથી શિક્ષણ માત્ર પુસ્તકો પૂરતું ન હોવું જોઈએ. જીવન કૌશલ્ય પણ શીખવું જરૂરી છે.
એકદમ સાચું. જીવનમાં આગળ વધવા માટે સંવાદ કૌશલ્ય, આત્મવિશ્વાસ અને નિર્ણય લેવાની ક્ષમતા ખૂબ મહત્વપૂર્ણ છે.
અને આ બધું સારામાં તો શીખવું જોઈએ.
તને શું લાગે છે આજકાલ વિદ્યાર્થીઓ પર દબાણ વધારે છે?
હા ખાસ કરીને પરીક્ષાના સમયમાં. માતાપિતાને સંબંધની અપેક્ષા વિદ્યાર્થીઓને તણાવમાં મૂકે છે.
સાચું છે. ઘણા વિદ્યાર્થીઓ માત્ર ગુણ માટે અભ્યાસ કરે છે, જ્ઞાન માટે નહીં.
આ તો સમસ્યા છે, અભ્યાસ જો સાચું હોય તો સમજવો જરૂરી છે.
અને માતા પિતા એ પન બાળકોને સમજાવવું જ જોઈએ કે, માત્ર દબાણ ન કરવું જોઈએ.
હા, બાળકોને પ્રોત્સાહન આપવું જોઈએ. જેથી તેઓ આત્મવિશ્વાસથી આગળ વધે.
શાળામાં માર્ગદર્શન પણ મહત્વપૂર્ણ છે.
શિક્ષકો વિદ્યાર્થી ને યોગ્ય માર્ગ બતાવે, તો તેઓ જીવનમાં સરળ સફળ બની શકે છે.
તને લાગે છે કે, આજકાલ શિક્ષણ વધુ વ્યવસાયિક બની ગયું છે?
થોડું, હા. કેટલીક શાળાઓમાં શિક્ષણ કરતા તો ફી વધુ મહત્ત્વની બની ગઈ.
હા, પરંતુ હજુ પણ કેટલીક શાળાઓ એવી છે જ્યાં સાચું શિક્ષણ આપવામાં આવે છે.
અને એવા શિક્ષકો પણ છે, જે પોતાના કામને પૂજા માને છે.
સાચું છે. આવા શિક્ષકોના કારણે જ વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઉજ્જવળ બને છે.
મેં લાગે છે કે સિક્ શિક્ષણ માં સુધરવાની જરૂર છે, પરંતુ સપૂર્ણપણે ખરાબ નથી.
હા દરેક સમયમાં પોતાની સમસ્યાઓ હોય છે, પરંતુ ઉકેલ પણ હોય છે.
બરાબર કહ્યું. જો આપણે સાચી દિશામાં પ્રયત્ન કરીએ, તો શિક્ષણ વધુ સારું બની શકે.
હા અને તેમાં શિક્ષક, વિદ્યાર્થી અને માતા પિતા ત્રણેય ની ભૂમિકા મહત્વપૂર્ણ છે.
એકદમ સાચું.
તને શું લાગે છે? વિદ્યાર્થીઓને શાળા સિવાય શું શીખવું જોઈએ?
ખુબ જ મહત્વપૂર્ણ બાબત છે. કે બાળકોને જીવન જીવવાની કળા શીખવી ખૂબ જરૂરી છે, જેમકે સમયનું સંચાલન, સહનશીલતા અને સંવાદ કરવાની રીત.
હા, આ બધું બહુ મહત્વપૂર્ણ છે ઘણા વિદ્યાર્થીઓ પાસે પુસ્તકીય જ્ઞાન હોય છે, પરંતુ જીવનમાં કેવી રીતે કામ આવે એ સમજતા નથી.
બરાબર અને એક બીજી વાત બાળકોને પોતાના વિચાર વ્યક્ત કરવાની તક આપવી જોઈએ.
હા. ઘણા વિદ્યાર્થીઓ પોતાના વિચારો દબાવી દે છે, કારણ કે તેમને લાગે છે કે કોઈ સાંભળશે નહી.
અને માતા પિતા એક ખુલ્લું વાતાવરણ બનાવવું જોઈએ. જ્યાં બાળકોને નિર્ભય રીતે વાત કરી શકે.
હા અને શાળામાં ચર્ચા, વાદ વિવાદ જેવી પ્રવૃત્તિઓ વધારવી જોઈએ.
હા, તેનાથી વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ વધે છે.
તને યાદ છે, આપણે પણ શાળામાં નાટક અને વકૃત્વ સ્પર્ધામાં ભાગ લેતા હતા.
હા અને અનુભવ આજે પણ કામ આવે છે, લોકો સામે બોલવાની હિંમત એથી તો આવી.
આજકાલ પણ આવી પ્રવૃત્તિઓ થાય છે, પણ કદાચ વિદ્યાર્થીઓ તેમાં ઓછો રસ લે છે.
હા, કારણ કે તેઓ વધારે સમય મોબાઈલમાંથી પસાર કરે છે.
સાચું છે. માતા, પિતા એ પણ બાળકોના ઉપયોગ પર નજર રાખવો જોઈએ.
હા, સપૂર્ણ પણ પ્રતિબંધ નહીં પણ યોગ્ય મર્યાદા તો રાખવી જરૂરી જ છે.
શિક્ષણમાં નૈતિક મૂલ્યો પણ શીખવા જોઈએ.
સત્ય, ઈમાનદાર અને માનવદાર જેવા ગુણ ખૂબ જ મહત્ત્વના છે.
અને સમાજમાં આ મૂલ્ય થોડા ઘટતા જાય છે, એવું લાગે છે.
હા અને આમાંથી શિક્ષણ પ્રણાલી જવાબદાર છે.
તો શું, શાળા માં નૈતિક શિક્ષણ ફરજિયાત કરવું જોઈએ.
હા અને અ તે માત્ર વિશ્વ તરીકે નહીં, પરંતુ જીવનમાં ઉતારવું પણ જરૂરી છે.
બરાબર કહ્યું. માત્ર પુસ્તકમાં વાંચવાથી નહી, પર રોજિંદા જીવનમાં તેનો ઉપયોગ શીખવો જોઈએ.
હા અને શિક્ષકો પોતે પન ઉદાહરણ પૂરું પાડે. તો વિદ્યાર્થીઓ વધુ શીખે.
એકદમ સાચું બાળકો જે જુવે છે, તેજ બધુ શીખે છે.
ત્યારે શું લાગે છે પરીક્ષા પ્રણાલી બદલવી જોઈએ.
હા કારણ કે માત્ર લખાણ આધારિત પરીક્ષા વિદ્યાર્થીઓની સંપૂર્ણ ક્ષમતા દર્શાવી શકતી નથી.
પ્રેઝન્ટેશન અને પ્રયોગ આધારિત મૂલ્યાંકન પણ હોવું જોઈએ
તેનાથી વિદ્યાર્થીઓ વધુ સક્રિય બનશે.
અને તેઓને અભ્યાસમાં પણ ર વધશે.
આજકાલ ઘણા વિદ્યાર્થીઓ અભ્યાસને બહુજ સમજે છે
હા કારણ કે તેને આનંદથી શીખવાની તો ઓછી મલે છે.
તો શિક્ષણને રસપ્રદ બનાવવું ખૂબ જરૂરી છે.
હા રમત માં શીખ હો વાતા દાડા સમજો આ બધું મદદરૂપ છે.
એક વાત વધુ વિદ્યાર્થીઓને કારકિર્દી માર્ગદર્શન પણ મળવું જોઈએ.
હા, ઘણા વિદ્યાર્થીને ખબર નથી પડતી કે તે આગળ શું કરવું જોઈએ.
અને પછી તેઓ ખોટો નિર્ણય લઈ લે છે.
તેથી સારામાં માર્ગદર્શન કેન્દ્ર હોવું જોઈએ.
હા, જેથી દરેક વિદ્યાર્થી પોતાની રસ અને ક્ષમતા પ્રમાણે આગળ વધી શકે.
તને શું લાગે છે, ગામમાં અને શહેરના શિક્ષણ માં શું ફરક છે?
ગામમાં હજુ પણ કેટલીક સુવિધાઓનો અભાવ છે.
પરંતુ ગામના વિદ્યુ તેમાં મહેનત અને લગ્ન વધારે હોય છે.
બરાબર કહ્યું. જો તેમને યોગ્ય તક મળે તો તેઓ પણ ખુબ આગળ વધી શકે.
એટલે શિક્ષણ દરેક સુધી પહોંચવું જોઈએ.
હા અને ગુણવત્તા પણ સમાન હોવી જોઈએ.
શિક્ષાને દરેક નો અધિકાર છે.
અને તેનો યોગ્ય ઉપયોગ કરવો એ અમારી જવાબદારી છે.
એકદમ સાચું.
મને લાગે છે કે બંનેમાં પોતાના ફાયદા અને ઓછતા છે.
હા, શહેરમાં સુવિધાઓ વધારે છે પણ ગામમાં શાંતિપૂર્ણ વાતાવરણ હોવાથી ધ્યાન કેન્દ્રિત કરવું સરળ બને છે.
બરાબર શહેરમાં તો અવાજ, ભીડ અને અનેક વિઘ્નો હોય છે જે વિદ્યાર્થીઓના ધ્યાનને ભંગ કરે છે.
હા ને ગામમાં શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચેનો સંબંધ પણ વધુ નજીકનો હોય છે.
સાચું છે જ્યાં શિક્ષકો વિદ્યાર્થીઓને વ્યક્તિગત રીતે ઓળખે છે, જેનાથી માર્ગદર્શન વધુ અસરકારક બને છે.
પરંતુ ગામમાં ક્યારેક યોગ્ય સાધનો અને શિક્ષણ સામગ્રીનો અભાવ પણ હોય છે.
હા આ સમસ્યા હજી પણ ઘણા વિસ્તારોમાં જોવા મળે છે.
આ માટે સરકાર અને સમાજ બંને સાથે મળીને કામ કરવું જોઈએ.
હા દરેક બાળકને સમાન શિક્ષણ મળવું જોઈએ તે ખૂબ જરૂરી છે.
એક વાત વધુ શિક્ષણમાં માતા પિતાની ભૂમિકા પણ ખૂબ મહત્વપૂર્ણ છે.
હા જો માતા પિતા બાળકોને પ્રોત્સાહન આપે તો તેઓ વધુ ઉત્સાહથી અભ્યાસ કરે છે.
હ જો માતા પિતા માત્ર ડબાન કરે ને તો બાળકમાં ભય અને તણવ વધે છે.
બરાબર તેથી સંતુલન રાખવું જરૂરી છે.
આજકાલ ઘણા મા તા પિતા પોતા સ ના બાળકો પર લાદી દે છે.
હા પરંતુ દરેક બાળક અલગ હોય છે, તેથી પોતાની ક્ષમતા અને રસ હોય છે.
આ સમજવો ખૂબ જરૂરી છે.
તને શું લાગે છે વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ કેવી રીતે વધારી શકાય?
તેમને નાના-નાના સફળતાના અનુભવ કરાવવો જોઈએ.
હા અને તેમને પ્રશંસા પણ કરવી જોઈએ.
અને નિષ્ફળતા આવે ને તે તેને સમર્ધન આપવું જોઈએ નહીં કે ટીકા કરવી.